થયો છે મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા તો એજ આપડે તે વી જ રીત મુજબ અત્યારના વિદ્યાર્થીઓમાં નથી એમ આવે એ લોકો ગભરાઈને પેલાથી એમ હારી માની જતા છે કે અમારાથી કઈ ના થાય ને એમ ના થાય તો એવું કેમ થાય સાના કારણે થાય એવું ન થવા જોઈએ એ ન થાય તેમ આપણે ઘણા બધા પ્રોગ્રામો આમ યોજવા માટે ઈચ્છા ધરાવી રહ્યા છે તો તે બાબતે તમારે શું કેવું તમ જણાવશો.
તમારી તમારી વાત એકદમ સાચી છે અત્યારના જે યુવા પેઢી છે અને જે વિદ્યાર્થીઓ છે. તેઓ અત્યારે મોબાઈલમાં જ લાગી રહે છે અને તેઓ વાંચવામાં કશું ધ્યાન આપતા નથી અને તેઓ એવું જ વિચારે છે કે અમારાથી ટ્વેલ્થ પાસ નહી થશે ટેન્થ પાસ નહી થશે અને તેઓ પહેલાથી જ હાર માનીને તેઓ આગળ શું કરવાનું છે તે વિચાર લે છે ઘણા લોકો તમે જુઓ છો કે તેઓ પહેલાથી દસમા ની એક્ઝામ આપવાથી ડરે છે અને તેઓ સુસાઈડ કરી લે છે અથવા તેઓ દસમાની એક્ઝામ આપવા જ નથી જતા અને તેઓ ઘરના કોઈ દબાણ કરે તો તેઓ કહે છે કે અમે સુસાઈડ કરી લેશું અમે પોતાની જાન ગુમાવી દઈશું તો આવું બધું ન થવું જોઈએ અને અત્યારે તમે જૂઓ તો ઘણા લોકો કોઈ એવા છે જે આઠ આઠમા સુધી ભણે છે અને પછી તેઓ ગેરેજમાં કામ કરવા જતા રહે છે. અથવા તેઓ કાર વોશિંગ વાળોમાં જતા રહે છે તેમાં પણ સ્કોપ છે આપડણે એવું નથી કેતા કે તેમાં નથી પરંતુ તેઓએ ધ્યાન આપવું જોઈએ. થોડું શિક્ષણ તો આપણી લાઈફ માટે ખૂબ જરૂરી છે તો તેઓએ આ બાબત સમજવી જોઈએ તેઓ સમજતા જ નથી કે તેઓ અત્યારે ભણશે નહી તો આગળ જતા તેમને કોઈ પણ વધુ જ્ઞાન રહેશે નહી અને તેઓ ખુબ ઘણી મુશ્કેલ ગલી મા તેના લીધે પડી શકે છે અત્યારે તમે જુઓ તો ઘણી બધી એવી ભરતીઓ હોય છે જે દસ પાસ પર થી પણ આપણેે આપી શકીએ છી અને તેમાં ફોર્મ ભરીને આપણે સરકારી નોકરી મેળવી શકીએ છીએ. પરંતુ અત્યારના લોકો એવું સમજતા જ નથી તેઓ દસ દસમા માં પણ કશું મહેનત નથી કરતા અને તેઓ હાર માની લે છે અને તેઓ પરીક્ષા જ નથી આપતા. તો હું તો એજ કેવા માંગુ છું અત્યારે દસ પાસ પરથી પણ ઘણી બધી એવી ભરતીઓ સરકારશ્રીએ જાહેર કરી છે. કે તમે આગળ ના ભણી શકો તો તમે દસ પાસ પરથી પણ ઘણી બધી ભરતીઓ મેળમાં નોકરી મેળવી શકો તો તેય સમજવું જોઈએ કે સરકાર જો શ્રી જો આપણા માટે આટલું બધું કરી રહ્યા છે તો તેઓએ થોડી મહેનત કરીને દસમાની પરીક્ષા પાસ કરી લેવી જોઈએ જેથી કરીને તેઓ. આગળ જતાં ભવિષ્યમાં ફાયદો થાય અને તેમને વધુ નુકસાન પણ ના થાય તો મારું શું માનવું છે આ બાબતે
હા તમારી વાત એકદમ બરાબર છે આપડા જાણીએ તે મુુંજમ અગાઉના સમયમાં કેવું કે બાળકોને. ભણવાનો ઉત્સવ હતો તો બાળકોને કેવાય કે ભણવાની ઈચ્છા હતી ત્યારે બાળકો. લોકોને એવું હતું કે એમને પોતાના વાલીઓનું નામ રોશન કરવું હતું બાળકો પડતા. ત્યારે એ લોકોને એક ઉત્સાહ હતો ભણવાનો કે અમારે કઈ કરીને બતાવું છે અમારે પરિવાર. અમારું નામ રોશન કરું છે અને કઈ કરીને બતાવું છે તો અત્યારના સમયમાં એવું. કેવું કે લોકોને જ વાલો છે એમ ભણવાનો ઉત્સાહ રતો નથી લોકોને એમ. તો એનાથી. વધુ આકર્ષિત થાય છે અને ભણવામાં એ લોકો ધ્યાન રાખતા નથી. તેથી એ લોકોને ભણવાનો ઇન્ટરેસ્ટ એકદમ એટલે એકદમ ઓછો થઇ જાય છે લોકો નું ધ્યાન પૂરેપૂર મોબાઈલ. રહે છે તો. આપડે જાણીએ છીએ મુજબ મોબાઈલ સારા પણ છે પણ આપડે તેનો વધુ પડતો ખરાબ ઉપયોગ કરીએ તો. ભણવા માટે હાનિકારક પણ થઈ સ
તમે પણ આપણને ઘણી બધી જોવા મળે છે દસ માં પરથી પણ આપણને ઘણી બધી આપણને લાઈન થોડી ઓછી છે પરંતુ બારમા પછી આપણને ઘણી બધી લાઈન મળી શકે આપણેે જો પરીક્ષા પરફોર્મન્સ સારું કર્યું અને સારા માર્ક આવ્યા. આપણે ગુણવત્તા વાળા માર્ક આપણે લાવી શકીએ છી તો ડાયરેક્ટ સીધે સીધે આપણે પરીક્ષા વગર જ આપણને કોઈ પણ જોબ. મળી શકે છે એ બાબતે તમારે શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કીધું તેમ અત્યારે આપણે જાણીયે જ છે કે ડિગ્રી કરવી હોય અથવા. આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ થવું હોય તો આપને ઘણા બધા ફી ભરવા પડે છે અથવા આપણને સરકારીમાં. સરકારી કોલેજમાં જો આપણને એડમિશન ના મળે તો આપણે ઘણો બધો ખર્ચો કરવા પડે છે. અને આપણે જાણીએ છએ કે ઘણા બધા જે ફેમિલી મેમ્બર્સ હોય જે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે. અને તેમના પાસે બાળકોને ભણાવવા માટે પૈસા નથી હોતા તો આપણે ગમે તમેં જેમ કધ. તેમ દસમાં બારમાં સારા પર્સન્ટેજ હશે તો તેઓ આસાની થી નોકરી મેળવી શકશે તો હું એવું. માનું છું કે અત્યારે તમે જોવો જ છો કે દસમા અને બારમા સુધીને સરકારશ્રી એ ફ્રીમાં ભણ જે યોજના યોજી છે તેના માટે હું કેહેવા માંગુ છું કે અત્યારના ઘણા વિદ્યાર્થીઓ સમજી. નથી રહ્યા કે સરકાર શ્રી જો આપણને ફી માં ભણવા માંગે છે તો આપણે ભણી લેવું જોઈએ અને તમે કીધું તેમમ દસમા બાર પછી નોકરી મળે છે તો તે સારામાં સારું છે યુવાનો માટે પરંતુ આજના યુવાનો એવું માને છે કે મારાથી નહી થશે અને હું પરીક્ષા ક્લિયર નહીં કરી શકું એ પહેલાથી જ હાર માની લે છે. તેઓ પોતાની રીતે મહેનત તો કરવા માંગતા જ નથી તેઓને એવું જ જોઈએ છે કે બસ ઘર બેઠા તેમને બું બધું મળ જાય પરંતુ એવું નથી અત્યારે તો તેમના મમ્મી પપ્પા તેમને ખવડાવે છે અને રાખે છે તો. અમને સમજ નથી પડતી પરંતુ જો આગળ જતા પણ એવું જ ચાલતું રહેશે તો તેઓ બેરોજગાર રહેશે અને. ઘરે બેસી રહેશે તો તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો હું એવું જ માનું છું. કે અત્યારના લોકોએ સમજવું જોઈએ કે અત્યારે તેમના માટે શું સારું છે ને શું સારું નથી અને. તેમને શિક્ષણ તો તેમની લાઈફ ન એક પાઠ છે અને તે ખુબ જરૂરી છે તે તે બાબતે તેઓએ સમજવું જોઈએ. કે તેઓ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે પરંતુ તેઓ આ બાબત સમજી જ નથી રહ્યા. તો હું એજ કહીશ કે તેવું સમજે તો સારું તમારું શું માનવું છે આ બાબતે.
હા તો માર કેવું એકદમ સારી વાત છે અમે એકદમ સો ટકા સારી વાત કરી રહ્યા છો. કે અત્યારે તો એ લોકો મા બાપ તો આપણને ખડા પીવડા છે મોત્સોખ્ મોટું સામાન અ મો શોખ આપને કરાવે છે પરંતુ જયારે આપણી ઉંમર આ લગ્ન કરવાની ઉંમર. જ્યારે લોકો પોતાનો. એને લગ્ન કરવા માટે જાય છે ત્યારે છોકરા છોકરા અથવા છોકરીઓ માટે એ નથી જોતા કેટલું કમાવુ. નસીબ પેલા પૂછે છે કે કેટલું ભણેલો છે. તો એ બાબતે પણ આપણને નહી પડે તો તો શરમ જર ની વાત કોઈ કરી શકે છે તે બાબતે. મને ભા આપણે ખુબ મુશ્કેલી પડી રહી છે તમે કીધું તેમ. નહી ભણ્યા હોય તો આપણને ઘણા બઘા તાણા સાંભળવા પડે છે. અમે કશે પણ કામ મળું નથી અને ઘરે બેરોજગાર બેવાથી લોકો તાના પણ ખૂબ મારતા હોય છે. તોઓ તે બાબતે તો તમારે શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે અત્યારની તમને વાત કહું તો અમારે અહીયા એક છોકરો છે જે. એવું કહે છે કે હું આગળ નથી ભણવાનું અને મારે આઈટીઆઈ જ કરવું છે પરંતુ તેની આ. વાત એકમ ખોટી છે તેને અમે ઘણું બધું સમજાવ્યું પરંતુ તેને ફોનમાં જોયું હતું કે આ. તેનો કોઈ કોર્સ છે જેના લીધે તેને આટલા પૈસા મળશે અને તેવું થશે તો અત્યારે ફોનમાં પણ ઘણા બધા લોકો. કોઈ એવું જે ફેક બનાવી રહ્યા છે કે આ ભરતીમાં તમને આટલા મળર્શે જો તમે આઈટીઆઈ આની કરશો. તો તો તમને આટલા મળશે પરંતુ એવું નથી ત્યાં તેમને ઘણો ઓછો પગાર આપવામાં આવે છે જો તેઓ થોડુંક. ભણશે અને થોડું સારું ભણશે ગ્રેજ્યુએટ થશે ડિગ્રી મેળવશે તો તેમને વધુ પગાર મળશે પરંતુ તે ઓ. તોએવું જ સમજે છે કે આસાની થી ક્યાં પૈસા કમાય ને ક્યાં જલ્દી થી પૈસા કમાય પરંતુ. એ બધી જ રીતે પૈસા કમાવવા હોય અને સારા પૈસા કમાવવા હોય તો તેમનું ભણતર ખુબ જરૂર છે. અત્યારે તમે જુવો છો કે ઘણા લોકો એવું કરે છે કે તેઓ અ ટેન્થની પરીક્ષા. આપે તો છે પરંતુ તેઓ ત્યાં જઈને કશું લગતા જ નથી કે પ્રયાસ જ નથી કરતા તેઓએ થોડું વાંચવું જોઈએ. હું ભી અને ત્યાં જઈને થોડો પ્રયત્ન કરીને જો તેઓ એક્ઝામ આપી દેશે તો તેઓ પાસ થઈ જશ. ઘણા લોકો પેપર જોઈને જ ગભરાઈ જાય છે કે આ તો પેપર આટલું હાર્ડ છે આ તો મેં વાંચ્યું જ નથી હવે હું. હું તું શું કરીશ પરંતુ તેઓએ ગભરાજ ફીલ ન કરવી જોઈએ અને તેઓ. જે રીતે પરીક્ષા આપે છે તે રીતે તેઓને. શાંતિથી પરીક્ષા આપવી જોઈએ અને તમે જોવું જ હશે કે ઘણી બધી સ્કૂલોમાં. તો એવું પણ થાય છે કે છોકરું પરીક્ષા આપવા જાય છે અને ત્યાં જઈને તે બેભાન થઈ જાય. કે તે ગભરાઈ જાય છે તો અત્યારના ટેન્થ ના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે તો હું એ જ કહેવા માંગીશ. કે તમે જાઓ તમે એટલું બધું પ્રેશર ના લો કે તમને ચક્કર જ આવી જાય. આ તમારી બોડી અલગ જ રિએક્ટ કરે તમારે શાંતિ થી જવાનું છે અને ત્યાં જઈને પરીક્ષા જ આપવાની છે. કોઈ તમને ત્યાં મારવાનું નથી કે કોઈ તમને વળવાનું નથી કે તું આવું શા માટે કરે છે. તમારે ત્યાં જઈને શાંતિથી. તમારી રીતે ચોક્સાઈ થી પરીક્ષા આપવાની છે અનેને તમારે પરીક્ષામાં સારા માર્ક મેળવવાના છે. તો તેઓએ ત્યાં જઈને. તો એ એક્ઝામ સેન્ટર પર જઈને ગભરાઈ ન જવું જોઈએ અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે. વાંચવા વગર જાય છે પરંતુ. તેઓએ આવું ન કરવું જોઈએ તેઓ થોડી મહેનત કરશે તો પણ પાસ થઈ જશે અને જેમ તમે કહ્યું તેમ અત્યારે. ત્યારે સમાજમાં પણ આવી જ બધી વાતો ચાલે છે અને. તમે જોયું હશે કે ઘરના ને પણ ઘણા સમાજના લોકો સંભળાવે છે કે તમારા છોકરો. પાસ નથી થયો તે ફેલ થયો છે જેના કારણે ઘરના ને પણ ઘણું દુઃખ થાય છે તો તેઓ પોતાનું તો. વિચારતા નથી પણ તેઓએ ઘરના નનો વિચાર જોય કે ઘરના એ તેમને આટલો ભણાવ્યો છે અને મોટો કર્યો. જુતો તેઓ થોડું મહેનત કરી લે અને પાસ થઈ જાય તમારે શું માનવું છે આ બાબતે.
હા તમારી વાત એકદમ બરાબર છે મારું તો એવું માનવું છે કે સારું ભણતર ને સારું મિત્ર જો. પણ આપણને હોવું જરૂરી છે કેમ કે મિત્ર જો તે સારું હોય આપણને સારાશે. તે થીબાકી મિત્ર જો ખરાબ હોય તો આપણને નશાની આદત પણ લાગી શકે છે તો અમારે. અમારે જ વિસ્તારની વાત કરું તો એક છોકરા હાથે. અમારો ભાડો ભણવામાં ખુબ જ હોશિયાર હતું હે એ તો એને એના મિત્ર જ સરે જૂથ સારું ન મળ્યું હતું. તેના સાથે એને. રસન ની પણ આદર લાગી આસન આદર લાગવાથી એટલો બધો ડૂબી ગયો એટલો બધો ડૂબી ગયો છે કે. કેતા અત્યારે એને. હું પણ નથી રહેતી કે શું કરી એવું જેમ તો એવા મિત્ર આપણને દૂર રહે છે આપડે એવા મિત્ર રાખવા. કે જે જે આપણને ભણવા આગળ લઈ જાય અને આગળ ભણવાની પ્રેરણા આપે તેવા મિત્રો જો આપને જોઈએ. જેથી કરીને આપણે ભવિષ્યમાં આગળ વધી શકીયા અને આપણને કોઈ પણ મુશ્કેલીનો હાલજ. કે નો સામનો કરવો પડે તો આપણે સક્ષમ બની શકીએ એવું આપણે મિત્ર જોઠે થવું જોઈએ જેથી કરીને આપણે આપણને પછી પાછ થી વાંધો નહી પડે. તે બાબતે. આ ચર્ચા વિચારણા આપણે કરી રહ્યા છીએ તો આપણે એવા બાળકો માટે મોટ મોટીવેશન ના પ્રોગ્રામો પણ રાખવા જોઈએ સરકાર દ્વારા આપને રજૂઆત કરવા જોઈએ કે મોટિવેશન ના. પ્રગ્રામો રાખી અને બાળકો નો પરીક્ષા માટે ઉત્સાહ વધારી શકો તે માટે આપણે સરકાર સ પર રજૂઆત કરવી જોઈએ આ બધા પ્રોગ્રામો કરવાથી જેમને ગભરાટ થતી હોય. એવા બાળકો ને
વાંધા પડતા હોય તો તે લોકોને આસાનીથી આસાની મળે અને એ લોકો ગભરાયા વગર એ લોકો. પ્રોગ્રામ. પરીક્ષા આપી શકે છે અને એ લોકોને તબિયત પર અથવા એ લોકોની સ્વાસ્થ્યમાં કોઈ પણ જાતનો. હાલાકીનો સામનો કરવો પડે નહી એ બાબતે તમારે શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે જેમ તમે વાત કરી કે મોટિવેશનલ જે પ્રોગ્રામો રાખવા જોઈએ તેમાં. એવા વ્યક્તિઓને બોલાવવાો જોઈએ જે એકદમ ગરીબી રેખા માંથી પાસ થયા હોય અને જેઓ. ગરીબી રેખામાં રહીને પણ વાંચ્યું છે અને તેઓ ઘણા બધા તરકી મેળવી છે આજે તો તેવા વ્યક્તિ. તેઓને જો આપણે બોલાવીશું તો તેઓ તેઓના સ્પીચ સાંભળીને અને તેઓની કરુણ ભાષા સાંભળી. તેઓને દિલમાં થોડું ઉતરશે અને વિદ્યાર્થીઓ થોડા પ્રેરિત થશે બાકી જો. આપણે તેઓને સમજાવવું પણ. મોટા મોટા એકમ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતા હતા અને અત્યારે તેઓ. ખુબ ઘણા પૈસા કમાઈ રહ્યા છે જેમ કે આપણે વાત કરીએ તો આપણા જે ટાટા અંબાણી એ ટાટા ને છે. અંબાણી પ્રેસિડ છે જે બધા છે તેઓ ખુબ મિડલ ક્લાસ ફેમિલી હતા તેઓ જુનાગઢ. જેવા વિસ્તારોમાં રહેતા હતા અને જામનગર આપણે જાણીએ છીએ કે આપણા જે અંબાણી છે જે જામનગરના. તેઓ મિડલ ક્લાસ ફેમિથી બિલોંગ કરતા હતા પરંતુ તેમણે પોતાની બુદ્ધિ તેમને ભણ અને તેમની કાબિલિયત થી તેમને આગળ આજે ખુબ આગળ વધી ગયા છે અને તેમનું. એટલું મોટું અપાર્ટમેન્ટ છે તે તમે પણ જાણીએ છી અને હું પણ જાણું છું અત્યારે તેમની વાત કરીએ તો જામનગર. રિલાયન્સ ઇન્ડ્રી નાખી છે તે ના કરીને પણ. ચાલીસ કિલોમીટર જેટલી મોટા વિસ્તારોમાં ફેલાયતી છે તો તે ખૂબ જ સારું છે તો આપણે આ ભણત. વિશે આગળ વાત કરીશું.